અવાજ આવે છે મારો?
હા આવે છે કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ જો મજામાં કેવું ચાલે બધું? જમી લીધું?
હા બસ જસ્ટ જમ્યો અને તમારો કોલ આવ્યો બહુ દિવસો પછી મેં કીધું શું વાત છે મેં કીધું.
મેં કીધું લાવો ને કોલ કરીએ આપડે. કેટલો ટાઈમ થી મળ્યા બી નહી ને કશુંમી કીધું લાવો થોડું આમ આપડે ચર્ચા કરીએ એમ . મુસાફરી પર કેમ મને એવું લાગે છે કે કે મુસાફરીની સૌથી મોટી ખાસિયત એ છે આપણે એમ કેવાય કે નવી જગ્યાઓ નહીં જોતા આપડે એનાથી પણ આમ કેહેવાય ને, એનાથી કેટલું બધું શીખ ખવા મળે આપણે ખબર બધું એકવાર ગયેલા પાવાગઢ આપડે આખું ગ્રુપ તો એનાથી આપણને ઘણું બધું ખબર શીખવા કેવી રીતે શું થાય કેમનું છે છે ને અને કેટલું બધું આપડે જોયેલું ખબર છે ને.
હા બિલકુલ, બિલકુલ, અને એ સમયે તો આપણને કેવું કે એકદમ થી જ આમ મુસાફરીનું આમ પ્લાન બની ગયેલો આમ કેવાય ને અને એ દરમિયાન એ મુસાફરી તો મારી અત્યાર સુધી આમ કેવાય ને કે બેસ્ટ થઈ ગઈ છે. જિંદગીની બેસ્ટ થઈ ગઈ છે. આપડે આખું ગ્રુપ ગયેલા એ બી વરસાદ ના સમયે. આમ ખુબ જ, આ મજા આવી ગયેલી અને બધી એટલી બધી યાદો બની ગઈ છે ને કે આમ પહાડ ચડ તા, વરસાદ પડતા, પંચર પંચર બી પડતા. બાઈકમાં એટલી બધી યાદો બસી ગઈ છે આમ કેવાય ને કે એ ટ્રીપ છે ને મારી હજી સુધી આમ એટલી આ યાદગીર રહી ગઈ છે કેની વાત ત, જ કઈ ક અલગ હતી નહીં.
હમ એજ ને એમ કે ને કે ઘણી વખત કેવું નાની ભૂલો આપડે જ કરેલી ખબર આપડે આની પર વાત તો નહી કરવી બહ પણ પણે નાનાની ભૂલો કરેલી બધી કેવી આમ આપણને સુધી યાદગાર બનાવી દીધી પણી મુસાફરીમાં અને આમ પહેલાં છે ને આમ એવું લાગે કે પેલાં તો મુશ્કેલી લાગે પણ પછી એ કામ સુંદર યાદ બની જાય એ ટાઈમે ખબર આપણને બધાને કેટલી ટેન્શન હતું. પણ પછી આપણને આમ ઘરે જઈને યાદગીરી થઈ ગઈ કે ના ભાઈ આવું થયેલું અમે ગયેલા તો.
બિલકુલ બિલકુલ બિલકુલ સાચું કીધું. હા એજ ને અને આમ બીજું જોવા જઈએ ને તો એક વખતે આમ મેં વિચાર્યું હતું કે દરમિયાન કે બધું જ આમ છેલ્લે ઘડીએ જ આમ તૈયાર કરી લઈશ પરિણામ તો આમ કેટલીક જરૂરી વસ્તુઓ આમ ઘરે જ રહી ગઈ હતી મારી. તો અમે વિચારી રાખેલું એ દિવસ રાતે કે મેં કીધું આ બધું લઈ જઈશ આમ કેવાય ને કે કેમેરા ન હોલ્ડર લઇ જઈ ને એ બધું લઇ જઈ પણ એ બધું ઘરે જ ભૂલી ગયા.
પણ તો એ આમ યાદગી રહી ગઈ છે આમ.
હોય એ તો છે જ કે આવી બધી ઘટનામ લો કોઈ જોડે બને તમારી જોડે બી બની એ પછી આપણને આમ સમજાઈ જ જાય કે તૈયારી પહેલાથી કરવી કેટલી મહત્વની છે આપડે એમાં અમુક વાર છેલ્લા ટાઈમે કરીએ કે એવું કરીએ ને તો કશુંક ને કશુંક તો રહી જ જાય.
બિલકુલ અને આમ ત્યારથી જ મેં છે ને એમ એક ટેવું બનાવી છે કે મુસાફરી ના એક દિવસ પેલા જરૂરી વસ્તુઓ છે ને યાદી તૈયાર કર ને બેગમાં જ મૂકી દેવી.
તોય બિલકુલ તો તમારી બહુ સારી આદત છે ઘણી વખત તો લોકો ચાર્જર છે ફોનનું. પછી અમુક ડોક્યુમેન્ટ્સ હોય, ઓળખપત્રો છે, એ અમુક જોઈએ. ખબર ને, આપણે આમ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ પછી દવાઓ છે, એ બધું ઘરે જ ભૂલી જતા હોય છે, ખરાબ આદત છે.
બિલકુલ, અને આના કરતા પણ આમ ખરાબ આદત કહો ને, કે આમ છે ને લોકો આમ આમ કહેવાય ને કે લોકો ફરવા જાય ને ત્યારે આમ કેમેરા અને ફોટામાં જ હોય છે તે ખૂબ જ આમ ખોટી આદત છે. આમ ફરવા ગયા હોય તો થોડુંક આમ ફરી પણ લેવાનું, યાદો પણ બનાઈ દેવાનું પણ આમ કહેવાય ને, આખો દિવસ મોબાઈલમાં ફોટા પાડીને એટલી બધી યાદો ન બને. અને એટલુ બધૂ મજા પણ ન આવે જો આખો દિવસ આપડે ફરવા ગયા અને આપડે મોબાઈલમાં સેલ્ફી અને ફોટા જ પાડતા રહીએ તો પછી આમ જે જગ્યાએ ગયા હોય, એ જગ્યાનો આનંદ પણ ન આવે ને
હા, એ તો બિલકુલ સાચી વાત છે. અને કહેવાય કે પછી એને આપડે જે ફરવા ગયા હોય એ બધું પાણીમાં જ જાય, આખો દિવસ લોકો ફોનમાં લાગ્યા રે પછી આપડે જે ફરવા ગયા હોય એનો મતલબ શું? ફોટા તો આપડે ઘરે બી પાડી શ કિયે ફ્રી ટાઈમમાં ને એમાં તો આપડે આમ થોડા-બહુ યાદગીરી માટે પાડાય નો ડાઉડ પણ હા ખો દિવસ પછી પાડીએ એ વેલિડ નથી શું કેવું તમારું?
બિલકુલ સાચી વાત છે, એટલે જ મેં તે દરમિયાન જ વિચારી લીધું કે થોડો સમય મોબાઈલને અને ફોટાને આપી દેવાનું પછી જે બીજું જેટલું વધારે ને, એટલું બધું જ આપડે આમ એન્જોય કરવાનું, આમ જલસા કરવાનું અને આમ જોવાનું, જગ્યાને નિહાળવાનું, અને આમ શું... ખાસિયત. છે તે જગ્યાનું એ બધું આપણે જોવાનું અને સમજવાનું, આમ પ્રકૃતિને... અને એની સાથે રહીએ તો વધારે મજા આવે, આ બધા.
હા, એ તો તમારી એકદમ સાચી વાત છે, હા. આપણે ફોટા કરતાં બધા જોડે રહીએ અને... બધા જો મસ્તી કરે, એ બધું કરીએ તો આપણને... કહેવાય કે, આપણે એમ યાદગીરી જ રહી જાય. શું કહો તમારું?
બિલકુલ, બિલકુલ. આ બધી આમ યાદગીરી જ રહી છે ને? હું તો જોવા જાઉં ને તો આમ ઘણી વાર તો છે ને લોકો... તાળમાં છે ને આમ સ્થાનિક લોકો સાથે વાત કરવાની પણ આમ તક પણ ગુમાવી દે છે ખબર તમને, આમ કહેવાય ને કે જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરીએ ને ત્યારે... સ્થળ વિશે આમ ઘણી એમ રસપ્રદ... માહિતી પણ મળે છે, પણ તે આપણે પૂછતા નથી, તે બહુ જ ખોટી વાત છે.
હા, આન પરથી મને એક વસ્તુ યાદ આવી કે હું એક વખત છે ને રસ્તો ભૂલી ગઈ હતી, હું એક... તે ફરવા ગઈ તો પહેલાં તો મને થયું કે બહુ જ ગભરામણ થઈ. કે હવે શું કરીશ, શું કરીશ? એમ પણ પછી મેં કીધું કે ભાઈ, આપણે હવે નવા લોક લોકોને જોડે વાત, નવા લોકોને વાત કરીને થોડી મદદ માંગી તો એમાં શું થઈ જાય? અને મેં મદદ માંગી, એ માંગતાં જ બધું જ સરળ લાગવા માંડ્યું એમ.
બિલકુલ, આમ કહેવાય ને કે આમ... આપણે મુશ્કેલીમાં આમ કોઈ મદદ કરે એવા લોકા આપણે યાદ જ રાખીએ. હોવા જો, ને એક આમ જીવનપાઠ પણ બની જાય છે, એમ કે દરેક સમયે બધું... એકલા કરવાની જરૂર નથી, પણ જરૂર પડે તો ત્યારે મદદ માંગવી. એ પણ ખૂબ અગત્યની ઈચ્છા, બરાબર ને?
હા, એ તો છે જ. હા, બિલકુલ સાચી વાત છે. ઘણી વખત તો કહેવાય ને કે... આપણે વધારે આયોજન કરીએ ને, એ આમ કહેવાય ને એક સમસ્યા બની. જાય. જેમ કે કહેવાય ને કે દરેક મિનિટનું આયોજન કરીએ ને, તો મુસાફરી... કામ જેવી લાગે, આમ મન તો...
બિલકુલ, અને એટલે તો હવે હું આમ કહેવાય ને કે આપણે થોડોક સમય ને આમ.. ખુલ્લો રાખવું રાખવું જોઈએ. જેથી અચાનક મળતી આમ, આમ, કેવાય ને કે તનાવો અને આમ એ બધું આમ બધું ખે થાય.
બિલકુલ ખરેખર આમ, મુસાફરી તો આપણને એમ કહેવાય ને કે આમ પોતાની જોડે આમ, સેલ્ફ ઓબ્ઝેસને એવું બધું આમ બનવાનું શીખાવે. કે કોઈના પર આ નિર્ભર ના રહીએ. આપણે એ ઘણું બધું મુસાફરીથી પણ આપણને એમ મળે છે. મને, તો એવું પણ લાગે, કે મુસાફરીમાં જે નાની ભૂલો હોય ને, એ મોટા પાઠ પણ ભણે છે. બોલ બદલી જાય મતલબ એમ,
બિલકુલ બિલકુલ લાવ ન ધીરજ, આયોજન અને સમય નું મહત્વ અને આમ, નવી પરિસ્થિતિને આમ, સ્વીકારવી આ, કળાઓ આ બધી મુસાફરી આપણને શીખવાડે છે. આમ, તે ખુબ જ આમ અનોખી. છે. આમ કેવાય ને આમ,
હમ બિલકુલ એટલે જ તો હું એવું પણ માનું છું. કે, દરેક મુસાફરી કહેવાય ને કે આમ ખાલી સ્થળ બદલવાનું નામ ના હોય પણ, પોતાને વધુ સારી રીતે ઓળખવાની એક તક પણ એનાથી મળે છે. આપણે આપણા જાતને પણ ઓળખી શકીએ. શું કેવું?
બિલકુલ બિલકુલ અને આમ મને તો આજકાલ તો એવું જ લાગે છે કે મુસાફરી દરમિયાન થતી આમ બીજી મોટી ભૂલો આમ એ છે કે આમ, લોકો ઘણી અપેક્ષાઓ પણ રાખે છે. તે બોજ ખોટી વાત છે. શું કેવું તમારું?
હા. એ તો છે કે બહુ અપેક્ષા રાખવાથી તો દુઃખી થાય એવું હું માનું છું. ક્યારેક તો આપણેે કેવું કે કલ્પના કરીએ. કે બધું પૂરું હશે. એમ સંપૂર્ણ હશે. પણ હકીકત તો કંઈક અલગ જ હોય એમ એટલે બહુ આશા ના રાખવી જોઈએ.
બિલકુલ અને જો હવામાન બદલાઈ જાય તો અથવા કોઈ એમ સ્થળ બંધ હોય. તો લોકો નિરાશ થઈ જાય. તે તો અવે આમ કહેવાયને કે ભગવાન પર જ છે. આ કેવાય ને કે તેમની લીલા અપરંપાર છે. આમ આપણે જે વિચારીશું. એ તો થવાનું નથી એટલે એમના પર આપણે આમ ઘર ઘરેથી નીકળતા પહેલા તેમના દર્શન કરીને આપણે નીકળવું જોઈએ કે આપણો પ્રવાસ કે મુસાફરી એકદમ સફળ રહે. બસ.
હા. એ તો છે. પણ આપણને ત્યાંથી જ તો શીખવા મળે બધું કે દરેક પરિસ્થિતિ આપણા નિયંત્રણમાં હોય નહી. એમ કેટલીક વાર તો આમ કહેવાય ને કે અનેક જે ફેરફારો હોય એ જ તો સૌથી સુંદર અનુભવ આપે પી જાય છે. આપણ ને
બિલકુલ સાચું તમે કીધું એકદમ અને હું તો જોઉ ને કે કેટલીક વાર તો છે ને અપેક્ષિત આમ ફેરફારો પણ આમ સૌથી સુંદર અનુભવ આપે છે. આમ જાય છે આમ કેવાય ને કે આમ
અને લોકો છે ને આમ, એમાં પણ છે ને આમ ઉતાવળ બહુ કરતા હોય છે. કે હા ચાલો ભાઈ મુસાફરી આ જગ્યા હજી તો જોતા નથી ને એમાં પણ ચાલો ચાલો બીજી જગ્યા જોવાની છે. આ ખુબ જ આમ ખોટી વાત છે. ઉતાવળ કરીને આપણેે મુસાફરી ના જ કરવી જોઈએ.
એ તો છે. ઉતાવળ કરીએ તો એ કે પરિણામે મન શાંત ના રહે અને પ્રવાસ નો આનંદ એકદમ ઓછો થઈ જાય ને
બિલકુલ અને એક સ્થળ પૂરું થાય તો પહેલા જ બીજા સ્થળે પહોંચી ચિંતા શરૂ થઈ જાય તે બહુ જ ખોટી વાત છે અને લોકોમાં આજકાલ બહુ જ એવું થઈ ગયું છે કે હજી તો સ્થળ પૂરું નહી થાય ને બીજા સ્થળની વાતચીત ચાલુ કર દે છે ને એ બહુ આમ કેવાય ને કે આમ ના સારું કહેવાય.
હા એ તો છે આપણે ધીરજ તો રાખવી જ જોઈજો. કોઈ પણ આપણેે કામ કરતા હોઈએ ને તો એને ફરવાની વાત છે તો ભાઈ ફરવા કેમ જોઈએ આપણે કે મગજ ને શાંતિ મળે અને એવું થાય. તો એના માટે આપણે શાંતિ તો રાખવી જ પડશે ને શું?
બિલકુલ. બિલકુલ બિલકુલ અને જીવનમાં તો ધીરજ હોવી ખુબ જ અગત્યનું‌ મહત્વનું છે. એમ બધાને પોતાની જીવનમાં ધીરજ તો રાખવી જ જોઈએ. તેનાથી જ બધું જ કામ હળવું થાય.
હમ એજ ધીરજ તો રાખવી જ જોઈએ જો ને આપણે બધા ફરવા ગયેલા ત્યારે પણ બહુ મજા આવી ગયેલી હવે છે ને આપણે એક પ્લાન કરીએ અત્યારે તો માર બાર જવાનું છે બરાબર અને આપડે બધો આમ પ્લાન કરીએ અને પછી બધું ફ્રેન્ડ્સને બધાન ભેગા કરીન પછી ક્યાંક જઈએ બરાબર.
ચોક્કસ ચોક્કસ બિલકુલ આપડે.
હમ સારું તો બોલો. કઈ નઈ છોડો પછી વાત કરીએ.
હા ચલો કઈ નય મળીએ હા બાય.